શું ચાલી રહ્યું છે, મેં હમણાં આજ.
હાલો મારો અવાજ આવી રહ્યો છે તમને?
હા આવી રહ્યો શે આવી રહ્યો હશે શું ચાલી રહ્યું છે તમારે ત્યાં?
હા હાલે હમણા ચાલી રહ્યું છે. આમ જોવા જઈએ તો બધું સરકારીઓ નોકરીઓ અને બધી એ આવી રહી છે અને ભટ્ટી આવી રહી છે અને બધી ઘણી બધીઓ ભટ્ટી આવી રહી છે અને અમે ઘણી બધી ભટ્ટીઓમાં અમે ઓનલાઈન ફોર્મ ભર્યા છે અને અમે ઘણી બધે પરીક્ષાઓ આપી છે અને ઘણી બધીઓ અ નોકરીઓમાં અમે અ ગયા હતા હતા ને ત્યાં જોયું શું હતું કે આવી બધી નકો હોય છે અને હા સરકારે ઘણી બધી હા નવીઓ નો કાઢી છે અને તમારે શું કેવું
હા સાચી વાત છે આમ તો સરકારે ઘણી બધી નોકરીઓ માટેની ભરતીઓ બધી ગાડી છે જેમ કે હમણા તમે જોઇજ રહ્યા છો એ. સમ. સી સુરત એસ. મ. સી માં વધારે ભરતી આવી હતી એમાં મેં પણ ભર્યો હતો મારું નામ પણ નીકળ્યું છે અને ભર્યું જેથીને વધારે પડતું
જગ્યાઓ મળી છે અને અમને ઓપોર્ચ્યુનિટી એક મળી છે જોબને માટે જોબને માટે અમને એવી ઓપ ચૂટી મળી છે કે અમે આગળ જતા એમાં વધારે આગળ વધી શકશો અમ એસએમસી મેં માર્સલમાં ભોધ્યો હતો અને મારો નંબર લાગી ગયા છે. તો એ જ રીતે હું આગળ પ્રગતિ કરતો. અને બીજું એ કે હું સાથે સાથે રેલવેમાં પણ એી લેવલ ના ભરી હતી અને તેમાં એક્ઝામ આપવા ગયો હતો પરંતુ મારો લક ના હતો એટલે તેથી હું એમાં નાપાસ થયો અને હ મારા માર્ક એક પોઈન્ટ અઠ્યાસી આવ્યા હતા જેથી હું વધુ નિરાશ એમ તો જો કે એકવીસ પ્રશ્નો મે સાચા કર્યા હતા પરંતુ આ નેગેટિવ માર્ક ના લીધે હું નાકામયાબ રહ્યો અને મારે સરકાર ને એટું જ કેવું છે. ત્યાં નેગેટિવ માર્કની સિસ્ટમ કાઢી નાખો જે જેથી જે છોકરાઓ પાસ થઈ શકે એ પાસ થઈ જાય. અને જે ના થઈ શકે એ પણ પાસ થઈ જાય એ એના માટે આપણે નેગ નેગેટિવ માર્ક્સ ના જે કઈ પણ હોય તે આપ કાઢવું જોઈએ જેથી આપણે સરળતાથી એક્ઝામો પાસ કરી શકે જે છોકરાઓ પાસ થઈ શકે છે, એ લોકો નેગેટિવ માર્ક જો નીકળી જાય તો એ લોકો સરળતાથી પાસ થઈ શકે તમાર હુ, માનવામા
હ તમે કીધુ, તેમ જ હ પડી હતી. તે અને હાલે, હમણા રેલવે માટેથી. અને ઘણી બધીઓ સરકારી નોકરીઓમાં ભઠ્ટી પડી હતી. અમ ઘણી બધી સરકારી નોકરીઓમાં અમે ફોર્મ ભર્યા હતા, અને અમે એસ. એમ. સીમાં મારુ, નીકળેલુ મત એપ્રેડિસ ને હુ હાલે જવાનો છુ, એપ્રેન્ડસમા એસએમસીમાં મને બોલાવ્યો છે, અને આ મને ઘણા બધા હાલે, હમણાં મેં રેલવે માં પણ ભર્યુ છે, અને ઘણી બધી અ સરકારી જોબ મેળવવાની ટ્રાય કરી છે, પણ એક્ઝામમાં એટલો હાર્ડ આવે છે કે એક્ઝામ પીણી શકે પણ અ હ
એ રીતે વાંચવાનુ જરૂર છે. છે, પણ હવે અમને સરકારી નોકરીઓ એમ જ નહી, મળી શકે પણ હ, વાંચવાનુ જરૂર છે. તમારે શું કેવુ
એમ તો સર કઈ હ, મેળવું સર જો તમારી પાસે પેકસ હોય ને તો તમે સરકારી મેળ નૌકરી મેળવી શકો છો. કારણ કે એમાં આવે છે, મેથ્સ, રીઝનિંગ ઇંગ્લિશ જી કે અને ગ્રહ્મણ બ્ર્મણ ની એ બધી વસ્તુ આવે છે, જે તમે એને ક્રેક જો કરી શકતા હોય, તો તમે તમારા માટે સરકારી નોક મેળવું એકદમ સરળ અને સિમ્પલ બની જાય છે. હું હમણા આ એપીસી યજીની એક્ઝામ આપવા ગયો, હતો એટલા સરળ ક્વેશન હતા, હુ એમાંથી એકવીસ પ્રશ્નો જેવા કર્ય અયો હતો જે એક પ્રશ્ન મને આગળ જ જતા એટલું મને પ્રોત્સાહન આપ્યું છે, કે એકસ પ્રશ્નોથી હુ એ આગળ બીજા બધા વધારાના પ્રશ્નો કરી શકું અને એવાજ આગળ પ્રશ્ન કરતા રવા અને એ રીતે હુ, બીજી બધી ઘણી બધી એક્ઝામો પાસ કરી શકું એના માટે હુ તૈયારી કરતો જ છુ. અને આગળ પણ કરતો જઈશ હુ હમણા તો એસ. બી. આઈમાં પી. ઓ ની ભરતી આવી છે, તે ભરતી ના માટે હું ફોર્મ ભરી રહ્યો છુ જે પતી ભરાઈ જાય પછી એના માટે હુ, તૈયારી ચાલુ કરું એમ વિચારી હ હુ, મા લબલસે જા સ્તને તમે સિત્તેર કે એસી હજારની નોકરી પણ મળી જાય છે, જેથી હુ ઘર બેસીને શાંતિ થી પૈસા કમાઈ સવાનો એપ્રેન્ટિસ માટે પણ આવી હતી, એસ. બી. આમાં બી. ઓ. પીમા એમાં ભર્યું ના હતું એ મારી ભૂલ ગણવામાં આવે છે. તમારું શું માનવુ
હા, તમે કીધું તેમજ હાલે હમને મેં પણ કરી હતી, રેલવેમા હ આી ફોર્મ ભર્યું તો ને એસ. મસીમાં ભર્યુ હતો, અને તમે કીધું તેમ ભવિષ્યની છે, એટલે અ એમાં સારું પડે છે. એમ. સીમા, અને એમ જોવા જઈ તો રેલવેમાં પણ સારુ પણ આપડે એક્ઝામ આપવી ડિફિકલ્ટ છે, પણ વાંચવાનુ આપડે સારું રાખીએ તો જેમ સારુ વાચવાનુ હોય, તેમ આપણુંને ડિફિકલ્ટ ના લાગે. પણ એમ જોવા જઈએ તો વઈચેજ ન તો આપણું ડિફિકલ્ટ ના લાગે એમ જોવા જએ તો હમ્મ. સરકારી નોકરી મેળવે તો સારું એમ. સરકારો સરકારી નોક ઓ કાઢે છે પણ લાગવાના ચાન્સ ઓછા હોય છે પણ આપણે મહેનત રાખીએ તો આપડે લાગવાનો ચાન્સ વધારે હોય છે અને એમ જોવા જઈ તો સરકારી નોકરીમાં ઘણા બધા ફાયદાઓ છે. જેમ કે હા જોવા જાય તો સારોવાર કે કોઈ પણ એમ જાતનું એક્સિડન્ટ થઈ ગયું હોય તો પણ સરકારો બધું આપે છે અને સરકારી નોકરીઓમાં ઘણા એમ ઘણા ફાયદાઓ છે અને સરકારી નોકરી મેળવી અને તેમાં વધુ આપણું ઘરના ને પણ સારું હોય છે અને આપણુંને પણ સારું હોય છે અને તમારે શું કેવું?
સાચી વાત સરકારી નોકરીમાં એટલે એકદમ બધી તમારું જીવન એકદમ સરળ બની જાય છે. જેમ કે તમે જાણો જ છો સમય ડેલ્વેમા લાગો તો તમને જે કોઈ ફેમિલી મેમ્બર હોય તેના માટે મુસાફરી કરવું એકદમ મોફત થઈ જાય છે, તમારા ખા ર આઈડી કાર્ડ પ્રમાણે તમે બને તમે રેલવેમાં મુસાફરી કરી શકો છો, એમાં તમારો અડધવાડ કો હોય છે, પરંતુ એટલું તો તમારે આસાન બની જાય છે કે વર્તુપાડુમાં જ તમે કેટલી જગ્યા ઘણી બધી જગ્યા તમે ફરી આવી શકો છો અને આ તમે જાણો છો બેંક માં એવા તમે જાઓ છો. બેંકમાં નહી તમારી જોબ લાગે છે તો બેંકમાં તમને અ પગાર સાથે સાથે તમારા આવ જવા ઘણો ખર્ચો જેમ કે પેટ્રોલનો ખર્ચો, બસની મુસાફરી નો ખર્ચો, રેલવે પાસ વગેરે પણ તમને કરી આપવામાં આવે છે અને સાથે સાથે તમને ઇન્સ્યોરન્સ પણ કરવામાં આવે છે. જેથી કોઈ પણ તમને આવવા જતા કઈક થયું હોય અને બીજા કોઈ સીચવેશનમાં કઈ થયું હોય તો તમારા માટે ઇનસોરન્સ તેના પૈસા પણ મળી જાય છે અને તમને બધી વ્યવસ્થાઓ સરકારી નોકરી સાચવામાં આવે છે અને તમે કાણી જ છો હવે તો બધી જ જગ્યાએ તમને અ
વીમા ને એ યોજના બજાડી સરકાર મને ચારસો ને છ્પન બેંકમાં તમારે ભરવાનો છે અને તેઓ ગ્રાહકો ને બધી રીતે પૈસા આપે છે બે લાખ રૂપિયા જેવા તમને આપી જાય છે. તેજ રીતે જે બેંકમાં કર કામ કરતા કર્મચારીઓ છે તે લોકોને પણ બધી એવી બધી સહાય મળતી રહે માટે કામ હમ્મ લાગે એ રીતનું બધું કરવામાં આવે છે. એમાં તમારું શું માનવું?
હા તમે કેય હા હમણાં બહુ બધી ભરતીઓ ચાલે છે. જેમકે એસ એમ સીમાં, રેલવેમાં, પોલીસો કે અ અન્ય બધી ઘણી બધી ભ્તીઓ ચાલે છે પણ હારે લાગવાનો ચાન્સ એટલા બધા ઓછા છે કે ઘણા લો કો લાગી ગયા છે કે એટલા બધા ચાન્સ નહી રહ્યા પણ આપડે મહેનત કરીએ તો બધું મળી રહે પણ આપડે મહેનત જ કરીએ તો આ બધી સર કારી નોકરીઓ કોઈ ફાયદા નથી આ સરકારીઓ સરકાર એમ જ કેવા માંગે છે કે તમે મહેનત કરો અને પેલા પછી સરકારી નોકરીઓ મેળવો. અને મહેનત મહેનત ના કરે તો કઈ બ તમને કઈ મળે નહીં. એટલા માટે જ સરકારે એમ લોકોને વાંચવા માટે એ પરીક્ષા માટે એજ એવી કર્યું છે કે પેલા વાંચો અને એક્ઝામ આપો અને પછી ત અમે અ સરકારી નોકરી મળવા એમાં જો મેળવી લઈશું તો. સરકાર એમ માનશે કે આ પણ છે, તે માટે. સરકાર લોકો એ એમ વિચાર્યું કે પેલા એક્ઝામ લેવામાં આવશે પછી. લોકોને જોબ પર લેવાવામાંશે. તો જ સરકારી નોકરી ન મોટો. તેમ બધા છટા લોકો. તો કઈ તમારે શું. હ
તો તું અમુક પ્રાઈવેટ સેક્ટરો હોય છે, જેમ કે આઈ ટી સેક્ટર છે એમાં પણ તમને બધી. વસ્તુ મળી રહે છે, પરંતુ આઈ ટી સેક્ટરમાં ને એમ તેમ બધી પ્રઇવેટ કંપનીઓ જેટલી પણ છે, એ. એ બધી તમને એટલું બધું પૂરું ના પાડી શકે કે ગવર્મેન્ટમાં જોબ કરવું એ સારું ગણમાં આવે છે, જેમ સાયબર સિક્યુરિટી ને. એવું બધું આપડે કરવું જોઈએ. એમાં સાયબર સિકુરિટીમાં આપણે આગળ જોવા જઈએ તો એમાં આપડે આગળ વધવા જોઈએ અને એ બેંક માટે પણ સારું ગણવામાં આવે છે. બધી જ ગવર્મેન્ટ એઝામ માટે સારું ગણવામાં આવે છે. એટલે આપડે એવું બધું પ્રયાસો કરતા રહેવા જોઈએ. જેથી આપે ગવર્મેન્ટ જોબ લાગી શકે. એમ છે, એવું બધું એટલે તમે જોઈ લોઉ કે તમારે હું કરવું છે, અને આગળ જતા તમારે. એમાં જોબ લેવાની એ તમારે કી કરવું પડે જેથી તમને આગળ જતા વધુ મદદરૂપ થઈ શકે. ઈમા આગળ બીજી બધી. ઘણી બધી પોસ્ટો આવે છે, જેમકે એસમસીમાં છે, પછી. ક્લર્કમાં છે પીઓ છે, જીપીએસ આઈએસ આઈપીએસ. એવી બધી તેમાં તમે એલિજબલ થઈ શકો છો પરંતુ તમારે એના માટે ઘણી બધી મહેનત કડવી પડે છે. એટલે તમારે જો મહેનત કરશો તો જ લાગશે અને એ હમણાં તો એજ છે, કે તમે જેટલી મહેનત વધારે કરશો. વધારે વહેલી અને સરળ રીતે તમને સક્સેસ મળી જશે એમાં તમારું શું માનવું.
હા ઘરમાં વાત કરીશું.
હા